હલો
હેલો
નમસ્તે બેન કેમ છે?
મજામાં છો તમે કેમ છો?
હું પણ મજામાં છું આજે ઘણા મજામાં તો નથી પણ ઠીક છે.
હજા મજામાં તો નથી સારું કેમ દવાખાને જાઓ છો તમે
હા દવાખાને ગઈને કાલ ભી ગઈ છે ને પરસુ દોની પહેલે ભી ગઈ છે. ડ્રીપ લગવાઈ છે ને અ કાલ તો દો ન્જેક્શન લગવા અચ્છા.
હા ટેબલેટ લો છો ટેબલેટ લેવ છો તમે તમે અત્યારે જ
હોય તો ટેબ્લેટ લેવામાં જણે થોડો એ ઠીક હોય જાય છે ને ને આજ સ સવારેબી ટેબલેટ નથી લીધી ને તો આજ પાછુ માથું ચઢવા લાગી ગયું છે કઈ નથી કરું અ તો બસ ટેબલેટ લેઈન થોડી વાર રેસ્ટ કરો આવે છે એમ
હમ.
હ સોચ્યું આજે ઘણા દિવસ હોય ગયા છે ને ઘણા દિવસ થઈ ગયા છો. સોચું કે આજ બે જ સોરી બેન થોડી દેર વાત કરું છું.
સાચી છે
એટલા તો યાદ નથી આવે તે કોઈ વટ
હા શું બોલ ખબર નથી પડશે
ક્યાં
તમે સોઈને બાત કરો કે ખડા ખડા બાત કરશો હા તમે સુતા સુતા વાત કરો કે હોય સાચ છે તને સારું બરાબર આવે છે
ઈચ્છા હો છે ટેબલેટ લીધી થો સોતી સોતી વાત કરું પર સોતી સોતી વાત કરું લા તો ટાયર સહી નહી લાવ નેટવર્ક તો ચાલ્યો હવે
અને અં અયા ગણા નેટવર્ નો પ્રોબ્લેમ બવુ છે
ઘણો નેટવર્ક છે બ બઉ પ્રોબ્લેમ આવે છેને હમ
નેટવર્કમાં બહુ
હા બઉ પ્રોબ્લેમ હોય છે અને નેટવર્કથી બહુ પ્રોબ્લેમ હોય છે છે ને નેટવર્ક માટે બાટ હોય છે ને બાદ બી તો નેટવર્ક માટે હોય છે ને
ની
બધા જણને
હય તો નેટવર્ક તો જદાય હોય વધારે છે ને